હેલો
હેલો
કેમ છો
મજામાં તમે કેમ છો
મને બી બઉ મજામાં છે એ એટલા એટલે આ
હા
એટલે આવતા નથી
બસ બેઠા હતા છોકરો રમત રમે છે ને એને હોમવર્ક હોમવર્ક કરહી છે
હા સારું છે રમત રમત રમત એકતા રાખીને બાલકા ની તો એટલે બાળકામી રમત રમત એકતા રાખી તો એકતાની શક્તિ હોય છે
સાચી વાત શું કરો ગરમી પણ હતલી બઉ થઈ ગઈ છે બહાર જવાનું નથી તો ઘરમે બેઠા બેઠા શું કરો પછી
હા સાચી વાત હવે એટલો વરસાદ થઈ ગયો છે કે વરસાદ માં તો બાર કરવાનું બહ બધી સમસ્યા થાયલી છે
એને એને સ્કૂલમાં તો લેખ આપ્યું છે એકતા માં શક્તિ તો એનેવી માટે એ તમારો શું વિચાર છે
હજુ અમને વિચાર કવું કે એકતા એ કોઈ સમાજ અને રાજ્ય અને રાષ્ટ્ર ની સૌથી મોટી તાકાત છે જયારે લોકો એકબીજા ના સુખ દુખ માટે ભરે છે ને ત્યારે કોઈ પણ મુશ્કેલ બ એકતા પ્રેમ ભપૂર પાયા ઉગી રે છે
સારું તો હજ ને અને આપણા વડેલાઓ સાચું કહ્યું છે કે એકતામાં જે શક્તિ છે ને આ એક નાનક શું વાક્ય છે પણ એનો અર્થ ખૂબ ઊંચો છે જ્યાં એકતા હોય છે ને ત્યાં પ્રેમ હોય છે જ્યાં પ્રેમ હોય છેને ત્યાં સુખ શાંતિ અને પ્રગતિ જરૂર હોય છે તો બધા વ્યક્તિના જીવનમાં એકતાનો એકતા રાખવાનું તો બહુ જરૂરી હોય છે.
હ સાચું ગયું તમને પ્રગતિ પણ આપનેતા નાની નાની પોતાનું ઘર બનાવે છે ને અને પખી ને જો તો પક્ષીઓ ટોલીમાં ઉડે છે ને ને અને એ બધું ત જો તો મધું માક્યા સાથે મળીને બધું તો એકતા નું છે તો આપણે તો માનવ તો આપડે તો માનવ માનવો હોય ને તો હોઈય.
હેલો અવાજ આવે છે તમને બેન.
હા હા આવે છે.
હા સાર
આપણા તો પરિવારમાં જો એકતા હોય ને તો ઘરમાં હંમેશા આનંદ અને શાંતિ રહેે છે. કે સાકળમાં શાલમાં વિદ્યાર્થી અને ક વચ્ચે સહયોગ હોય તે તો શિક્ષણ નું વાતાવરણ સારું બને છે ને સમાજમાં એકતા હોય તો વિકાસ ઝડબી થાય છે. એ જે રાષ્ટ્ર માં એકતા હોય ને તો દ વિકાસમાં વિશ્વમાં મજબૂત સ્થાન મળે છે.
સાચી વાત અને આપણી પાંચ આંગળીઓ પર અલગ અલગ હોય છે પણ જયારે એ એ બધી મુઠ્ઠી એ મળીને મુઠ્ઠી બનાવે છેને ત્યારે ઘણી મજબૂત બને છે. આજ રીતે સમાજનો લો પણ જ્યાં એક થઈને રહે. છે ત્યાં કોઈ પણ મુશ્કેલ આસાન સરળતા કરી શકે છે. તો બધા મોનસૂનમાં તો અ કરવું જોઈએ કે એકતા માય શક્તિ છે. અકેલો માણસ કશું નથી કરી શકે.
સાચી ગયો તમને એ કે આપણે ભારત વિવિધ વિવિધતાથી પરયાલો દ છે. કે અ અલગ અલગ ભાષા વેશભૂષા ખાન પાાન અને પરંપરાઓ હોવાજતા ને તો આપને બધા એક વાત જીએ આજ આપને દેશની સૌથી મોટી તાકાત વિશેેષતા છે. કે આજે આપણે તો જાતિ ધર્મ ભાષા અને પ્રાર્થના ભેદભાવ ને ભૂલવીને એકબીજા ને પ્રે અને સમાન આપવું જોઈએ. કારણ કે કારણ કે ને કમજોર બનાવે છે ત્યારે તો પ્રેમ અને એકતા તો સમાજને મજબૂત બનાવે છે.
સાચી વાતો તો હોય જ ને અને ઇતિહાસ સાક્ષી છે કે જ જ્યારે દેશનો લો એક ત્યાં હતા ને ત્યાં ભારત આઝાદી મળે એક તરફા અસંખ્ય ચુનૌતી સામના કરવાની શક આપ આજ પણ દેશમાં વિકાસ આજ પણ દેશના વિકાસ માટે આપણે એકતા સહયોગ અને ભાઈચારાની બહુ જરૂરત છે.
સા શું કયું તમને કે આપને તો એવ તો આપણે યુવાઓ ને પણ એકતા નો સંદેશ ફેલાવવો જોઈએ. એ સોશલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવાની બદલે પ્રેમ શાંતિ અને ભાઈ સારાની ભાવના મજબૂત કરવી જોઈએ મેં તો એટલું જ કહું. કે એકતા નો દિયો જ્યાં પ્રગટે છે ને ત્યારે વીર ભાવનાઓ, એ અંધકાર આપોઆપ શું થાય ગય છે. જાય છે. આપણી ઓર કરચ ને અને એકતા જ એકતા આપણા દેશનું ઉજ્જવલ એ છે.
ખ સારું અને શાખામાં પણ એકતાનું ખૂબ મહત્ત્વ છે, વિ તી એક એકબીજાની મદદ કરે સાથે મળીને અભ્યાસ કરે, અને એકબીજા ન સન્માન કરે ને તો સફલતા જરૂર મળે છે, પરિવારમાં પણ પ્રેમ અને હોય છે તો ઘર સ્વર્પ સમાન બની જાય છે.
અને આપણે એકતામાં શક્તિ છે, ની આ ફક્ત એક કાવત નથી પણ જીવનનું એક માન સત્ય છે. કે જે વ્યક્તિ પરિવાર સમાજ અને અને રાષ્ટ્ર એક સાથે ર છે ને તે હંમેશા પ્રગતિ કરે છે. પરંતુ જ્યાં મેં ભેદભાવને ઈશ્યા ઝઘડા હોય છે ને ત્યાં વિકાસ નકશે બનતો નથી. આપડે તો એક સરળ ઉતારણ જોઈએ, કે આપડે તો એક ત્યારે એક દોડ તો ઘણા બધા નાના તાંગ ના છે. એક શાંત નો કમજોર હોય છે, પણ બધા તાંટના મળી જાય ને. તો મજબૂત દોડ તો પ જાય. એજ રીતે એક એક માનસ સંગઠિત સમાજ વધારે શક્તિશાળી હોય છે.
સારું અને આજના સમયમાં જાતિવાદ ધર્મવાદ અને નફરતથી દૂર રહીને, પ્રેમ સન્માન અને ભાઈચારા સદેશ ફેલાવો ને એ આપની ફરજ છે કારણ કે એકતાથી રાષ્ટ્ર મજબૂત બને છે,
સારો કયો તમને ઈતિહાસમાં પણ આપને એકતા ન મહત્વ સમજાવે છે. કે જ્યાં ભારતના લોકો એક થઈને આઝાદી થી લડત લડ્યા નની ત્યારે અંગ્રેજો ને દેશ છોડવો પડ્યો ને આ સફળતા પછી એકતા આ છે, ઉદાહરણ જે હતું કે આજે પણ આપણા વિકાસ ના માર્ગ આગળ લેવા માટે કે આપ હા, અને પ્રાર્થના ભેદમાં ભૂલીને એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના સાથે જીવવું જોઈએ.
સારું તો હિજ એજ કરે. એક લકડી સજ તૂટી જાય, પણ લકડીઓનો બંડલ સહજ તુટતો નથી એ જ એકતાનો સાચો સંદેશ છે.
હા.
તો ચાલો આપણા બ ધા મળીને કેન કે ચાલો આપણા બધા મલીને એકતા પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે મજબૂત ભારત અને સમૃદ્ધ સમાજ બનાવવાનો સંકલપ લેશું.
હા સાચું જરૂરી છે સંકલ્પ લઈ છો. આપણે તો પ્રાકૃતિક આપ તો આવે ને જેમ કે પુર, ભૂકંપ કે વાવાઝોડું ને ત્યારે ત્યારે બધા લોકો એકબી જાની મદદ માટે આગળ આવે છે. ત્યારે એ સારું સાચું રૂપ જોવા મળે છે. એકતાની તો મોટી માં મોટી જો ની તો મુશ્કેલ પણ સરળ બની જાય. તો આપને તો ચાલો ઘર સમાજ અને દેશ દરેક એ કે એકતા નો સંદેશ આપવો જોઈએ. કે એકબીજાની મદદ કરવી વડીલો ની આદર કરવો. અને નાના થા પછી અને બધાને સાથે લઈને ચાલવું આજ સાચી એકતા
સારું સારું બઉ ખુબ વાત કરી છે.